હા બોલ. ના એ નહી બોલતા હા હા ઓકે જ.
હા તો. હા હા તો તમે શું કર્યું આખા દિવસમાં આજે?
આ દિવસમાં તો હમે જો સવારે ઉઠ્યો. ચા રસ્તો કર્યો પછી અમારું કેવું કાલે એડમિશન નું હતું સમથિંગ એટલે મેં કાલે એડમિશન કરાવેલજેમાં કોલેજ માં હતું ફર્સ્ટ એ તો હું કઉ કોલેજ તમારો ટાઈમિંગ છે સાડા નવ થી કઈક સમથિંગ હતો. અનેથી લઈને સાંજના સાડા ચાર સુધી ન છે. એટ હાસ.
તો તમે અ કે તમે કઈ ફિલ્ડ લીધી છે તમે અ શું કરો છો શું?
મેં આઈટી કરું છું એમાં આઈટી એસવી આઈટી છે સરદાર વલ્લભભાઈ ટેલઇન્સ્ટિ્યટ ઓફ ટેકનોલોજી સમમિંગમાં.
એવું છે હા હા હા હા વા. જ હા એસવીઆઈ હ સારી કોલેજ છે નામચિંગ કોલેજ છે.
એવું તમે કઈ કોલેજમાં ભણો?
હું સરદ આપું હ. એ બી સારી કોલેજ છે.
કું સિલેબસ તમા આઈટી ફિલ્ડ છે કઈ જાય.
હા બિ બિસીઆ આટી.
બરાબર તમે કઈ તમે કયા સેમમાં છો?
સેમ વન માં.
સેમમાં એવું છે ઓહ. બરાબર હા હા હા હા હા. અમે સેમ પાયુમાં છી.
હા બરાબર છે એમ કઈ નહી મારે.
હા હ એટલે શું. જીમ તો નહી જતા યાર જીમ તો યાર કે વસ્તુ છે એના કરતા ઘરે શાંતિ થી. એક્સરસાઝ કરે ને પછી એ રીતે કરે તો થઈ જાય એમ. જીમ બી યાર હોવે ટાઈમ વેસ્ટ છે એક જાતનો.
હા હ કોલેજ કેમનો જાાવ છો?
કોલેજ અમે લોકો જઈએ બસ માં.
બસમાં એવું છે મારે બસ માંથી જ હવે કાલથી જવાનું છે અપડાઉન.
એવું છે હા હા હા ના ના મજા આવે છે બસમાં ચાલે આપડે. નોર્મલ પીપલ હોય જે મિડલ ક્લાસ હા મિડલ ક્લાસ પીપલ ને ચાલી જાય.
કેટલી છે તમારે પાસની ફી સમિંગ એવ?
સમથિંગ પાસ પડે ત્રણસો રૂપિયા જેવો પડે મહિનાનો.
ત્રણસો રૂપિયા છે બ. અમારે વાસણમાં પંદરસો ઉપર જે વ કર એક્સપ્રેસળ કરાયા.
એક્સપ્રેસ નહીં કરઢાવવાનું લોકલ જ કરઢાવવાનું એક્સપ્રેસ બસો જ નહી આવતી ને નડિયાદમાં તમે બી જગ્યા જુઓ ને એક્સપ્રેસ બસ જ જો દેખાશે નં તમને. મોસ્ટ ઓફ ધી લોકલ બસ લોકલ બસ કર બધી બસો ઉપર એક્સપ્રેસ લખેલી હશે પણ હશે તો લોકલ જ
તો પેલી એપ માં બતાવડે બધું જએસ
હા એટલો બધા એક્સપ્રેસ લખેલી તો પછાઈ એક્સપ્રેસ જ આવશે
બરાબર એ તો વડોદરા વાડી બે હાર તોય ચાલે ને
હમ
જેમ કે બસ હોય બરાબર વડોદરા વાળી ને જતો રહોતો વડોદરા વાળી બસ મ જતો રહતો ના ચા ને
ચાલે એ તો પછી હવે આપડા પર વધારે આપડે કઈ રી જઈએ છે શું કરે છે એમ કરીએ કેમનું નહી કરતા શ આપડા પર હતા
બરાબર ન નહી જેમ બેમ રમા લ
હા ગેમ રમે ને ફ્રી ફાયર ગેમ રમે
હવ છેાય હે ર ચતા
હા તો તમે શું કેવાય બે તમે જે કરો છો ફિલ્ડ એ પછી તમે શું કરવા વિચાર્યું છે આગળ લમાં હ
માં ભાઈ હવે શું કે સોફ્ટવેર ડેવલપર બનવાનું સોફવેરા અથ તો ક્લાઉડઈ ક્લાઉડઈ
ક્લાઉડ એન્જિન સોફ્ટવેર ડેવલોપર બરાબર સરસ સરસ તો તમને કશું ક્રાઉડ એન્જિન વિશે કેના વિશે કશું નોલેજ કરું કે પછી બસ ખાલી અસંગ વસ્તા લઈ લીધું
ના ના નો છે
શું નોલેજ છે?
હ હ કોઈ ઋહને એન્ડ્રોઈડ કે ડિવાઈસ સમંગ હોય તેના આપણે સ્પેસ કેવું સ્ટોરેજ અંદર એડ કરવું હોય તેના માટે ક્લાઉડમાં તમે સ્ટોરેજ કરી શકો સ એના માટે જરૂરી છે સાયબર સિકરિટી બી સારું ર છે એવું ક
સાયબર સિક્ય્યોરિટી ન શું નોલેજ છે તમારે સાયબર સિક્યુરિટી વિશે
સાયબર સિક્યોરિટી બધા આપડે પોતાના જે હોય ને એપ કે કશું બનાવીએ સમિંગ તો એને આપડણે પ્રોટેક્ટ કરવા માટે સાયબર સિક્યુરિટીનો મોસ્ટ ઓફ ઉપયોગ હમણાં થતો હોય છેુ ફાયર વલ્ડ ફાયર વર્લ્ડ એ વસ્તુ એવી જ કે તમે બનાવો તો તમને કઈક બાર થી કોઈ વાયરસ કે એવું બધું હોય એનાથી સિક્યોરિટી તમે મેળવી શકો
હા તો બેઝિકલી એવું નથી હોતું એમાં કેવું હોય છે તમે બોલી અડધી વાત બરોબર છે ફાયર વોલ કેવું હોય છે ફાયર વોલ કોઈ વાયરસ અંદર એડ ન થાય તેવું નહી હોતું ફાયર વ એક વોલ છે જે એક મોટી જે કંપનીઓ હોય એ એ ફાર વોલ ને પરચેસ કરે એ ફાર વોલ ને ક્રેક કરવી હેક કરવી બહ નેક્સ્ટ લેવની મુશ્કેલ હોય એમ એનાથી વાયરસ અંદર ના જાય કેવું કઈ ના હોય બધું હોય એ બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય
થડ પાર્ટી એવું છે બરાબર તમારે ભણવામાં આવતું જશે ને
હા બધું ભણવામાં આવતું તો નથી પણ એક્સ્ટ્રા કોર્સમાં કરેલું છે
ઓકે બ બીજું કેવું ભણવાનું તો કેવું કમ્પ્લેટ જ ચાલે છે તમારો
હા ભણ તો ભાઈ બરોબર ચલે પાછમું સેમ છે બ બનાવવાની કઈ છે બધું બનાવવાનું કયું છે અસમેન્ટો હોય અમુક
કવયાર ચાલે છે ને
અમારે ત્રીજું યાર ચાલે છે
બીજવું તમા પ્રોફેસર ને બધું નામ સુધી કયા કયા ડિપાર્ટમેન્ટ કોર્
ડિપાર્ટમેન્ટ ભણી છે એમાં અમારે જે સર છે એમનું નામ છે પ્રકાશ ગોયલ
એકસો પણ જ કર શ તમે તોી હ છોડી ઓકે પ્રિન્સિપલ ટાઈ
હા
બીજયો ક સધ્ય હો તો
બીજા બીજા અ નોર્મલ ન જે આવે છે અમારે અત્યારે આવે છે પઇથન આવે છે પછી ડોટનેટ આવે છે પઇથન ડોટનેટ સીપ્લસ પ્લસ એ બધું પતી ગયું કાન ન અમારે આઈથન છે ડોટનેટ છે પછી જે હાઈ લેવલની પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે છે ને બધી
હડીબીમસ એવું સમિંગ હોય
એ ડીબીમ એ બધું પતી ગયું
ઓકે
એડવાન્સ જવા ચાલે છે એડવાન્સ પૈસા ચાલે છે પછી અત્યારે અત્યારે અમને એઆઈ આવ્યું છે છે ભણવાનું
એ એના પરથી કઈ જોબ્સો મળી શકે તમને
જોબ્સ લે જો તમે કોઈકમ આપડે જે આ જે લાઈન છે ને હા આઈટી ફિલ્ડ એમાં ગમે તેટલું કરે ને આપડે એક તોો એ પર્ટિક્યુલર લાઈન એવી સિલેક્ટ કરવી જ પડે કે જેના બિલ્લ્સ પર આપણે આખું અપ્રવ કરિયર રાખી શકીએ
હા ઓકે
હા અ જે જ્યાવા છે ને એ બે સાઈડ ચાલે છે ફ્રન્ટ હન્ડ ભી ચાલે છે બેક હન્ડ ભી ચાલે છે પંટન વ્યાક્યાું તમને નોલેજ હશે ને
હા
હા તો એ લેંગ્વેજ એક છે જે બંને સાઇઝ વર્ક કરે છે ફ્રન્ટ એન્ડમાં બી વર્ક કરે છે ને બેકેન્ડમાં બી વર્ક કરે છે
હ તો ફ્રન્ટ એન્ડ બેકન્ડ માં ડિફરન્સ શું
ફ્ર ફ્રન્ટે જે ફન છે એ ખાલી આપ ફન્ટેનમાં આપે જે પેજ ઇન્ટરફેસ હોય ને એને આપડણે ઇન્સ્પેક્ટ કરીએ કે ગમે તે કરને એને જોઈ શકાય જયારે બેકેન્ડમાં આપણે કોડિંગ કરીએ ઓવર ભી કરી શકાય હા અને જં બેકેન્ડમાં એવું હોય કે બેકેન્ડ નો જે આપણે કોડ લખ્યો હોય કે આપણે અંદર જે બી કર્યું હોય એ આપણેે શું ના કરી શકાય હા
બરાબર
હા બેક એન્ડ આખું બ્લેન્ક હોય ફ્ર એન્ડ પણ લાઈબ્રેરી છે જે બધા રીડ કરી શકે
હા કઈ નહી મારે તો બધું એવું છે કેું એપરયસ જાણવા માટે કઈક કોલ કરેલો કે તમારા આઈટી ફિલ્ડ બીસી
હા હા હા બરાબર બીજું અત્યારે અમને આ પાઇથન આવે છે એ પાઇથન અત્યારે એવી લેંગ્વેજ છે ને અત્યારે એટલી હાઈ લેવલ પર ચલી ગઈ છે ને કે ત જે વાત કરી સાયબર સિક્યોરિટી આઇથન એમાં મોસ્ટ યુઝ ાય સાયબર સિકરિટીમાં મોસ્ટલી યુઝ થાય છે બાય ચાન્સ હા
અને ઝી લેંગ્વેજ નહીં ભાય થાય
પાઇથન હા ઈઝી લેંગ્વેજ ખરી જો આપણને અન્ડરસ્ટેન્ડિંગ થાય ને તો ઈઝી લેંગ્વેજ છે
હમ બરાબર
હા એના માટે એના માટે છે ને લોજિક્સ હોય ને મેક્સ લોજિક્સ છે. એ બધું આપડે ક્લિયર હોવું જોાય મેક્સ લોજી જો ક્લિયર ના હોય ને તો આપડે એ પાઇથનમાં કશું કામ નહી.
ઓકે બરાબર સી પ્લસ પ્લસ આલું તમને ભણમાં?
હા સી બ્લસ પ્લસ આ આવી ગયું છે.
એવ. એ બધામાં અલગ અલગ કોડિંગ ન હોય છે બધા બધા સ્ટક્ચર.
પાઇથન એ બધું હાઈ લેવલ નું લેંગ્વેજ છેલસ પલસ છે એી હાઈ લેવલની લે છે બટ એ સ્ટાર્ટિંગમાં ચલાવે છે અને પછી અલગ આવે છે. અમા અલગ અલગ સબ્જેક્ટ આવ્યા છે બધા મેસ ના બી સબ્જેક્ટ આવે છે બધા સબ્જેક્ટ મિક્સ આવે અમારે.
હ તો તમારો મેચ નેવું હાાઈ લેવલ પર આવતોું હશે ને થોડું.
હું કોમ્યુનિકેશન સબ્જેક્ટ આવે છે.
હાા બરાબર પછ તમામે પેલું બાયોલોજી ને એવું બધું અડધું આવતું હશે સબ્જેક્ટતા.
ના બાયોજી ન એડવાન્સ મેથેમેટિક્સ ને બધું આવી ગયું.
એવું છે.
હા એડવાન્સ મેથમેટિક્સ છે. પછી એડવાન્સ સાયન્સમાં બે જે મેથેમેટિક્સ ના ફંડામેન્ટસ હતા બધા આઈ ગયા છે.
હા હા બરાબર.
હા.
બીજા કઈ ડિપાર્ટમેન્ટ છે તમા કોલેજમાં?
આપડે અ તમે શું કેહેવાય આ વિચાર્યું પ કઈક બહાર જવાનો પ્લાન કરો કે પછી કઈક ઇન્ડિયા માં ઇન્ડિયામાં જ રહેવાનું? બાર જણ છે માસ્ટર કરવા માટે બાર જણ વિચાર છે એમ. ધારો કે કઈ સિટી એમ તમને કઈ ગમે છે. બહારનુંું
કઈક બહાર નું બહાર હવે કઈક એમ આઈટી સમથિંગ કા તો આઈઆઈટી અિયા ઇન્ડિયામાં છે એમાં મળી જાય તો એડમિશન સારું રે. હા કારણ કે ઈન્ડિયામાં આઈઆઈટી બહુ ઓછી છે ને એમાં એડમિશન લેવું બહુ અઘરું છે.
હા હા એ આઉટ ઓફ ઇન્ડિયા ની વાત કરો છો કે ઇન્ડિયા ની અંદર ની જ વાત કરો છો?
આઈઆઈટી ઇન્ડિયા ની વાત કરો છો. એમ આઈટી એવું સમથિંગ હોય બહાર તમે એમ આઈટી બાર તમે દેશમાં લઈ શકો એડમિશન એવું છે શથી.
અચ્છા એવું છે બરાબર હ હ બરાબર.
હમ્મ.
તો પછી શુ હા વીસ હા તો પછી તમે કંઈક અતાર તો અત્યારે તો નવી નવી કોલેજ ચાલુ થાય તમે વેકેશન માં શું કર્યું કઈ કોર્સ કર્યો કેવું કશુ ખરું?
હા કોમ્પ્યુટર ના કોર્સ એવુ કઈ સમથિંગ કરેલુ મેં.
કોમ્પ્યુટર નો કોર્સ સબજેક્ટ કર્યો છે એમ બરાબર. તમારે તમે ટાઈપિંગ પીડને તમને ટાઈપિંગ કરતા બધું કમ્લીટ ફાવે છે.
હા ટાઈપિંગ અમે હમણાં જ લેપટોપ લીધું છે. અંતર પછી બધું પ્રેકટીસ હા લીનોવો લો કએ
લિનોવો લો અ હા હા હા હા હા હા બરાબર. બરાબર આઈ ફાઈવ જનરેશન હા હા હા હા બરબાર બરાબર ના ના. અત્યારે બઉજ ચાલુ છે માર્કેટમાં સૌથી વધારે એની માંગ છ.
હા ગેમિંગ લેપટોપ છે ને એટલે એમાં કેવું ગેમ રમવાનો શોખ ને એવો ખરો એટલે. પછી એવું લેપટોપ લેવા જેવું સારું એફોર્ડેબલ.
હા હા હા હા ડીડી-ડેડીકેટેડ જીપીયુ ને બધું હોય એટલે પછી હેવ હેવી ટાસ્ક બી હેન્ડલ કરલે.
હમ્મ.
અચ્છા બરાબર બરાબર ઓકે ઓકે. હા હા હા હા એ તો છે. બરાબર બરાબર કઈ વાંધો નઈ મલીએ તો પછી
હા સારું